હા અવાજ આવે છે મારો.
ઓ અને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
તો આજે આપડે મિત્રો જીવનમાં કેટલા મહત્વના છે એના વિશે વાત કરીએ બરોબર?
ઓકે આપણે એના વિશે વાત કરીએ.
તો તમારા માટે જીવનમાં મિત્રોનું મહત્ત્વ શું છે?
મારા મ સાથે તો આપણા મિત્રોનું મહત્વ બઉ વધારે છે કારણ કે હોય પણ આપણું કામ હોય નાનું મોટું તો આપણા મિત્રને ફોન કરીએ તો તરત જ આવી જાય. કોઈ પણ મુશ્કેલીમાં એમ પહેલો ઉભો હોય પરિવાર પછી પછી ઉભ હોવ મતલબ.
હા એ વાત તો તમારી સાથે કોઈ પણ મુશ્કેલી હોય તો એમાં સૌથી પેલો મિત્રો આ સાથ આપવા માટે હોય અને ઘણી જગ્યા જેષઆપણે જોઈએ પણ છીએ કે જ્યાં પરિવારવાળા આપણને મદદ નથી કરતા ત્યાં આપણા મિત્રોમાં મદદ કરે છે.
હા એજ ને એ વાત તમારી સાચી છે અને મિત્રો સાથે હોય તો આપણને એટલું શીખવા પણ નવું-નવું મળતું હોય છે. અને પરિવારમાં તો આપણે એકને એક સાથે હોઈએ તો એમે એટલું બધું શીખવા પણ નથુ નથી મળતું.
હા એ વાત તમારી સાચી કે પરિવાર સાથે હોય તો એટલું બધું શીખવા પણ મલતું નથી. પણ હેને ઘણી જગ્યાએ કેટલાક મિત્રો એવા પણ હોય છે જે આપણે આપણા જેવા પૈસા હોય એના માટે કરીને આપણા જોડે રહેતા હોય વાતચીત કરતા હોય પછી આપણે કામ આપડે એમને ના પાડીએ ને કોઈ વસ્તુની તો પછી આપણા જોડે વાત કરવાનું બંધ કર દે તો ભઈ એના માટે આપણો સાચો મિત્ર છે આપડો એ એની ઓળખ કેવી રીતે કરી શકીએ આપણે?
હા એની ઓળખ કરી છે એમ કે આપણે જે તકલીફ હોય ક્યારે એ આપણને કામ આવે છે કે નથી આવતો એ ત્યારે આપણને ખબર પડે કે આપણો મિત્ર સારો છે કે નથી સારો. કારણ કે આમ તો બધા આપડી સાથે ફરતા જ હોય છે મિત્રો. પણ જયારે આપણને તકલીફ પણ ત્યારે જ ખબર પડે છે કે સારો છે કે કેવો છે.
જયારે આપણા ઉપર આવે એ વખતે આપણને અનુભવ થાય કે આપણો મિત્ર કેવો છે ત્યાં સુધી આપણને કોઈ અનુભવ થતો નથી કે આપણો મિત્ર આ સારો છે. ચેન્નાઈ.
અને અત્યારે કેવું છે કે બધા મિત્રો હેને ઓનલાઈન જ ભેગા થતા હોય છે. પેહલા એવું હતું કે બ મિત્રો આપણે સાથે ભેગા રહીને ફરતાં કોઈ પણ કામ હોય તો સાથે કર અને હવે તો બધું ઓનલાઈન જ થઈ ગયું છે. ખબર પણ નથી પડતી મિત્ર કેવો છે સારો છે કે નથી સારો. કારણ કે હવે દરેક વ્યક્તિ હેને ઓનલાઈન જ થઈ ગયો છે. એટલે એની સંપૂર્ણ માહિતી પણ હોતી નથી આપણા જોડે.
હા એ વાત તો તમારી સાચી જ છે. કે મિત્ર કેવો હોય છે એની ઓળખ આપણે નથી કરી શકતા તો તમને ખબર છે કે સારા મિત્રમાં અ અમ કેવા ગુણ હોય તો આપણે એને સારો મિત્ર કહી શકીએ?
આપણે સારો મિત્ર હોય તો આપણે ખોટો ફાયદો એ ઉઠાવતો નથી. અને આપણને જ જરૂર પડે તો સાચી સલાહ પણ આપતો હોય છે.
હા એ વાત તો તમારી સાચી પછી
પછી આપડે કામ હોય કે પ્રોગ્રામ હોય તો આપણે એ બોલાવી તો આપડે મદદ પણ થતો હોય છે. સારો એવો મિત્રો હોય તો. અને જો આપણે, આપણે કઈક કામ બતાવી ના આવે તો આપણે સમજી લેવાનું. મિત્રો ખાલી આપણી પાછળ જ છે. હમ્મ નથી આપણી સાથે આપણે દર વખતે મિત્ર આપણી પાછળ જ ફરતા હોય અને અને આપણને જેને તકલીફ હોય, તો આપણે મિત્રો આપણી સાથે હોતા નથી.
હા, એજ ને મે ઘણી જગ્યાએ હમણાં વચ્ચે એકમ સાચા મિત્રો તો એવા હોય છે કે તમે ભલે ગરીબ હોય પરંતુ તમારી સાથે પૂર્ણ વિશ્વાસથી મતલબ વગર કોઈ આશે, આશા રાખવા માટે કે કઈકનેક કામ આપશે મારા મિત્ર આટલું બધું અમીર એવું કશું નહિ. ગરીબ હોય તો પણ મિત્રો એવી હોયને એમની મિત્રતા કે જરૂર પડે ન તો તો એક જ ફોન ઉપર આવી જાય.
હા, પણ મિત્રતાની અંદર એવું નથી હોતું, કે સારો પૈસાવાળો પછી ઓછા પૈસાવાળો એવું ના હોય એનો સ્વભાવ એવો છે કે આપણે સાથે કેવી રીતે વર્તન કરે છે કે આપણી સાથે કેવી રીતે રે છે. આપણું કોઈ પણ કામ જેનું કામ આપણે કરતા હોઈએ. મિત્રો તો એને કહેવાય.
હા, એજ વાત એજ કહું છું. હું કે હવે હમણાં મેં ક્યાક જોયુંતું. હા, મે ને ઇન્સ્ટામાં આપે રીલ્સો આવતી હોય છે બરોબર. તો એમાં આવ્યું હતું કે હવે એવું હતું કે ધારો કેવા જે હતો ને મેન એના મિત્રો સાથે બેઠો હતો બરોબર. તો એના પપ્પા એ કીધું કે આ તારા મિત્રો સાથે રખડવાથી કઈ કામ નહી આવે. એટલે કુટુંબના ભાઈઓને એમના જોડે બેસતો એ ક્યારેક પણ કામ આવશે. બરોબર. અને પછી જયારે એ બાહર હતા ત્રણ ત્રણ મિત્રો સાથે જ કરતા હતા ખુબ જ પાકી મિત્રતા હતી. તે હે ને એની મમ્મીને હાર્ટ એટેક આવે છે હાર્ટ એટેક આવે ને હોસ્પિટલ પોહોંચાડી દીધા એમને. પરંતુ જે બિલને એ બધું ભરવાનું આવેને સ્ટાર્ટિંગમાં એમાઉન્ટ ભરવી પડે. તો હવે, એના પપ્પા હતા નહી ઘરે બરોબર. તો એના પપ્પાનો ફોન આવ્યો કે આવી રીતે તારી મમ્મીને છે આવું થયું છે. તો તું હોસ્પિટલ પહોંચીજા. અને ત્યાં મેં તારા કાકાને, ફુવાને બધાને કહી દીધું. એટલે આવી જશે. એટલે તું એનું ટેન્શન ના લેતો અને
એની રાહ જોવા દેવા હોત ને તો પછી એમાંથી કોઈ આવ્યું નહી અને જે એની સાથે મિત્રો હતા ને તો એ મિત્રો જરૂરી દવા હતી ને તો એ દવાઓ લઈ આવ્યો એક મિત્ર. પછી બીજો મિત્ર- અને એટીએમમાંથી પૈસા ઉપાડી લાવ્યો કેશ. જયારે બિલ ભરવા માટે- એના માટે ત્યારે પછી જયારે બચી ગઈને એની મમ્મી ત્યારે એ પપ્પા ફરીથી ફોન આવ્યો. મતલબ કે ને કે હવે, ખતરામાંથી બાર છે. એના માટે ફોન એને પપા એ કીધું કોને કોણ આવ્યું તું પેલા કે તમે કે એને એમ કીધું કે તમે જેને નકામાં કેતા હતાા ને કામ વગરના એમને જ ખાલી મદદ કરી જે કાકા-કાકી કે બધા તો કોઈ આ્યા પણ નહી.
હા એ તો એમ એવું પણ હોય. છી વાત તમારી સાચી છે કે જયારે પરિવાર સાથે નથી હોતોુ ને તારે મિત્ર બહુ કામ આવત તો છે અને બધી જગ્યા પરિવારમાં પહોંચી પણ નથી શક્યો. એમ મિત્રનું કામ એને ચાલ થતું હોય છે. અને મિત્રમણેને એવો જોવા જોઈએ કે આપડને જેને તકલીફ હોય ને તો એ આવે હમણા નમે દન કઈ દું અમુક કાર એવું પણ હોય છે કે મિત્રો કોઈ પણ બાનું કાઢી જતો પણ રે આવી કોઈ પરિસ્થિતિ આવે ને એટલે. એટલે એવું પણ થતું હોય છે. અને જયારે આવું થાય ને ત્યારે જ આપણને ખબર પડે કે ભાઈ એ તો એવો જ છે આપડો ખાલી આપડી સાથે ફરતો હોય. ખાતો હોય પીતો હોય મહોત્સવ કરતો હોય એનાથી કઈ ત્ર એત્ર તો કવાતી નથી પણ આપણા જે તમે એક્ઝામ્પલ આપ્યું કે બરાબર છે સારું કેવાય એ
હા એ એજ ને અને પાછું કે મેં જોયું છે તો ઘણી જગ્યાએ એવી મન એમ જ જોયું છે કે ખરાબ મિત્રો હોય છે તો એમને ખોટી સંગતે લઇ જાય છે. એ બધું થાય છે તો તમારા માટે ખરાબ મિત્રો હોય તો એને શું અસર થઈ શકે આપણાર.
થઈ છે પજ અત્યારે મેં એવું પણ સાંભળ્યું છે કે શરૂઆતમાં ક મેસાાન કેવું ક હોતું નથી અને પછી મિત્રો ખાતા હો તો એમ કે લે લ થોડું જક કશું થશે નહ એમ કરીને થોડું થોડું ખવડાવે. પછી એવી પણ સંગત થતી હોય છે ને પછ અમુક મિત્રો એવા પણ હોય. કે જે લોકોને મારા મારી કરતા આવા બધા મિત્રો પણ હોય છે પછી આપડે મને એ વાત થઈ જઈએ. એ ગ કે બેસન ન મેં જે દમણ કીધું કે થોડું ખા તો થોડું થોડું ખાઈ ખાઈને પછી આસન વાળું થઈ જાય. આવું બધું શીખવાડેને કર કક સારું એવું વિચારો કરે બધું ના ખાવું જોઈએ. આવી કોઈક સલાહ આપે તો બરાબર આવી પણ આપતા હોય છે અને તેની જોડે પૈસા જે એટલા બધા હોય છે ને કે પૈસા ન દેખામ કરતા હોય છે એમ ન કે એમથી રે કે આપડો કોઈ પણ નિશ્વાસ ના ઓર તો હોયને આપડું કોઈક એટ આપણને સમજે એવો હો હોવો જોઈએ મતલબ
હા એ વાત તો તમારી સાચી. હવે હું તમને એમ પૂછતો હતો કે આપડે જે શું મિત્રો હોય આપડ બરોબર તો એ આપણને સફળ બનાવવામાં મદદ કરે. કરે તો કેવી રીતે કરી શકે? એટલે આપણને સફળ બનાવવામાં મતલબ આપણને સફળતા પ્રાપ્ત કરવા માટે
હા હા એમાં થયા ને એમાં એમાં કેટલાક મિત્રો હોય છે કે એનામાં શું કરે કે. એક એક સફળ થઈ ગયા હોય તો આપને ને એનો માર્ગ આપે કે જો તું આનામ ચાલીસ તો એ બધ કમ્પ્લીટ તું સફળ થવાનું છે. પાછી એ કેટલા પણ મિત્રો હોય છે કે જે પોતે સફળ થઇ ગયા તો. પણ પાછા પાડે. કે ભાઈ આના કામ કરાય નહી જો તું કરીશ ને તો તારું. સારું થશે નહ ઉપર થી આપડું હ ને એમ જ સારું થવાનું. તો એવા પણ મિત્રો હોય છે. બધી વખત મત્ર્રોની વાતોયને સાંભળવી પણ ના જોઈએ. કે અમુક મિત્રો જે એવા હોય છે કે આપણને પાછા પાડવા માટે જ. માંગતા હોય છે માર મતલબ આપણને આગળ વધવા જ ના દે.
હા એ વાત તો તમારી સાચી છે અને આપડે શાળાના મિત્રો હોય અને કોલેજ. મિત્રો એમાં સુતા ફાવત હોય છે.
શાળાના નેતૃત્વ એવા હોય છે કે આપડે મોજ મસ્તી માટે ને ભણવામાં નો ઉપયોગ થતો હોય છે અને કોલેજમાં તો એવા હોય છે કે જે આપડે ભવિષ્યમાં આપડે નાનો એવો બિઝનેસ કરીએ કે એના સાથે પણ એ સંકળાયેલા કોલેજની જે મત્રતા હોય ને એ આપડે નાના ગાળાની હોય છે સ્કૂલની અંદર હોય એ શોટ ગાળામાં જ પતી જતી હોય અમુક વાર એવું પણ થતું હોય કે સ્કૂલમાં બાળકો બધા ભેગા થયા હોય ને મસ્ત તી કરતા ભણતા બસ એટલી હુધીનીજ હોય છે કોલેજમાં એવું નથી હોતું કોલેજ મા છે મોટા થાય બિઝનેસ કર ત્યાં સુધી સાથે રેતા હોય છે મેં એવું પણ કીધું છે
હા એ વાત તો તમારી સાથે તો મિત્રતા લાંબા સમય સુધી કેવી રીતે આપડે જાળવી શકાય?
એ એમ મિત્રતા ઉપર કેવ મિત્ર હોય સારો એ છે કે આપડી સાથે કેવું વર્તન કર તો હોય ઈ બધા બં ડિપેન્ડ કરતું હોય છે કારણ કે જો સારા જો સારો મિત્ર હશે ને તો એ આપ કોઈ પણ બોલવાનું થી હોય કા પણ થયું હોય ને તો આપણી વાતને સમજી શકી એવું ની કે ખાલી ઝઘડો કરીને છોડી દે કે એવું ના થાય એ સાચો મિત્ર હશે આપડે કઈ ઝઘડો થથયો બોલવાનું થયું હોય તો પણ એ સમજીને એની વાત ઓરિંગ કરી દે પછી નેતૃતા જાળવી રાખે છે મતલબ
હા એ વાત તો તમારી સાચી છે કે ભૂલી જાય જે ઝઘડો છે થોડાક સમય માટે ચા ગડે ખરા અને પાછા પાછા ભેગા જ પડતા હોય બીજું કોઈ ત્રીજું આવીને એમને મિત્રતા ઉપર પ્રશ્ન ઉઠાવી ના શક એમજ ને
ઓકે હા હા વાત હાચી છે ઓકે
હા ઓકે